કેટલા વખત પછી તરો ફોન આવ્યો
હું ભાઈ એકદમ મજામાં છું તું કેમ છે હા યાર બો લંબો સમય થઈ ગયો બસ આજે રવિવાર હતો અને હું મારા મથ નું પ્લાનિંગ કરતું હતું ત્યાંજ‌ મારે તારી યાદ આયવી તને ખબર જ છે જ્યારે પણ ટ્રાવલર ની વાત આવે તારા સિવાય મને કોઈ બીજું નથી આવ આવડતું
હમ અરે વાહ એકદમ સાચી વાત છે ભાઈ ટ્રાવલનું નામ લેતા જ મારા કાન ખુલ્લા થઇ જાય છે કહે શું પ્લેન છે તારો ક્યાં જવાનો વિચાર રહ્યો છે
હમ ભાઈ હું એક વખતે થોડો લંબો સમય બ્રેક લેવાનુ વિચારું છું જનકેમાં આજે કલ એટલું બધું કામ નું સ્ટ્રેસ વધી ગયું છે ને કે મને તાય છે કે બધા છોડીને દસ પંદર દિવસ માટે કાયક બારે જવાનું વિચાર છેક આ વખતે હું હિમાચલ અઠવા લદ્દાખ તરફ જાઉં તુ શું કહે છે
અરે યાર અરે બાપરે સા તેને ચલ એકદમ જોરદાર વિચાર છે પણ તુલા ખબર છે ને કે ચ ત્યાં ત્યાં ઠંડી કેટલી હશે અને ત્યાંનું રોડ ટ્રીપ કરાવું હોય તો થોડો પ્લાનિંગ વધા કરવું પડે તુ એકલો છે કે કોઈ સાથ છે
હસ એના ચલા રકો નરેન્દ્ર
નહી
હું તો વિચારું હતું કે આપ પણ સાથે આવે તો મજા આવી જાય આપને કોલેજમાં પણ હવે આપણે બંને કમી છે એટલા આ વખતે મસ્તકૂન વાલી ટ્રીપ કરીએ
યાર તારો વિચાર તો બહ મસ્ત છે મને પણ ફેરવાનો બહુ જ શોખ છે તને ખબર જ છે પણ મારે વિચારવું પડ છે કે ઓફિસ માટે દસ દિવસ ની રજા મળશે કે નહીં અચ્છા મને એક કે લદ્દાખમાં આપણે ક્યા ક્યાં ફેરવાનો વિચાર શકીએ
હમ હું થોડું રિસર્ચ કરીએ છું આપણે પહેલા લદ્દાખ પહોંચીએ ત્યાં એક દો દિવસ આરામ કરીએ જેથી આપણું શરીરનું વાતાવરણ સાથે સેટ થઈ જશે પછી આપણે પપન લેક જોઈએ જ્યાં થ્રી ઈડિયટ મવીની શૂટિંગ થઈ હતી એ લેક નું રંગ બદલા બદલતો દેખાય છે એ જોવું નું મારા મોટું સપનું છે અને ત્યાં પછી નોપરા વેલી અને કાદરંગનું પાસ પણ જોયું છે જવાનું છે હમ
શું કે છે તું
થ્રી ઈડિયટ મૂવીનું શૂટિંગ થયું એ લોકલેખ ને રંગ બદલાત તો દેખાય છે આ જોવા મારો એક મોટો સપનું છે અને તં પછી નોબારા વેલી અને કાદરંગ ના લપાસ પણ જોવાનું છે
જવાનું જ છે ને હ ભાઈ વા ભાઈ તે તો આખો રોડ તૈયાર કરી દીધું છેમ સંભળ છે ત એ વાત મા તો કે વિચારું છું
હા ભાઈ એ બહુ જરૂરી વાત છે એટલે જ એટલે વિચારું છું કે આપપને ડાયરેક્ટ ફ્લાઇટ થી લે જવાની છે જો મનાલીથી લે હાઈવે પર ગાડી ડ્રાઈવ કરીએ તો શરીર ધીરે ધીરે સેટ થઈ જશે અને સાથે આપણે બધી જરૂરી ધોવાનું અને ઓક્સિજન સિલિન્ડર પર મિની સાઇઝ સાથે રાખ્યું સેફ્ટી ફસ્ટ ટ્રાવલર પછી
તાર શું વિચાર છે પ્રેરીરામમાં
હમ
વેટ કરીને દો મિનટ શું ચાલે?
હાલ તો ફરવાનું છે અવે કઈ વાત કઈ ની કરવાનું જિંદગીમાં નોકરી લાગે મને આજ આજ જોયું એક ન પીડીએફ મને એક છોકરો મોક્યો ત્યાં નબ્બે પ્લસમાં બો બાળક છે ભાઈ!
શું હતું? એથી છે સૌ પાાગલ બનાવે છે.
હા એ તો ફાર્ટ રેન્ક મિત્રનું જ છે.
અચ્છા પાછી બદલી કાલ કરું છું. વાહ ભાઈ! તે તો આખો રૂટ તૈયાર કરી દીધો પંગ લેક નવ જણ છે. આ હા એકદમ બરાબર ટ્રાવેલમાં હંમેશા તૈયારી પાકી હોવી જોઈએ. અચ્છા રહેવાનું શું વિચાર્યું છે? હોસ્ટેલ, હોટેલની પછી રૂમસ્ટે
હમ...
અગલો છે અગલો
હમ મારે તો મળતું જ નથી.
એકદમ બરાબર છે બ હું વિચારો છો? કે હોમ સ્ટેમાં રહીએ હોટેલ કે પૂછે પછી હોમ સ્ટે.
ચારુ છું. આપણે હોમ સ્ટેમાં રહીએ ત્યાં એક સ્વાસ્તિક લોકો સાથે રહેવા ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંનું ખાવાનું વધારે સારી રીતે સમજવા મળે હોટલ તો બધી જ્યાં એક જેવું જ છે. પણ હોમ સ્ટેમાં આ પોતાનું મળે જે અલગ જ હોય અને ત્યાંનું લોકો બો દયાલુ હોય છે. હમ
વાત કરું છો? અચ્છા! હા તું એકદમ સાચી વાત કહી મને પણ લોકલ ફૂડ ને ખાવા મળે તો જલસા પડી જાય, અને ખર્ચ નું શું વિચાર્યું છે? આપણો બજેટ કેટલો થશે?
જો આપણે ફ્લાઇટ, ઇસ્ટે, ટ્રાન્સપોર્ટ અને ખાવાનું બધું ગણીએ તો એક વખતનું આડશે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા થશે. તો જો આપણે ગાડી રેન્ટ પર લઈને ચાલશું તો થોડું સસ્તું પડશે. જો આપણે ત્રણ ચાર જન હોય તો.
છા જી
હમ
બજેટ તો બરાબર છે. હા! આટલી મસ્ત જિંદગીની યાત્રા માટે આટલો ખર્ચ તો બનતો જ છે અચ્છા! તુ ને યાદ છે આપણા પહેલા જયારે ગોવા આવીયા હતા ત્યારે આપણે કેટલું બજેટ ટાઈટ રાખ્યું હતું. હમ યાદ છે કે ના?
હમ ગોવા વાલી ટ્રીપ નું કરીએ નહી ખોલું? એક સાંસ માં ગોલ્ડમન ઇન મોજ પાંચ હજાર રૂપિયા હતા. એક સ્કૂટી રેંટ પર લીધી હતી અને આખો દિવસ બીચ પર બેસીને નારિયલ પાણી પીતા હતા અને સ ડાબા પર જવાનું રોધતું હતા. બોલ ની ભાઈ!
એ હ ભાઈ એદેશો પણ એક અલગ જે મજા હતી ને બેપર્કિંગ કરવું, ટ્રેનની જનરલ ટિકિટ માં બેસીને જવું અને રસ્તામાં નવા-નવા દોસ્તો મણવા હવે જ્યારે પૈસા છે ત્યારે જ અને જ્યારે સામે હતો ત્યારે પૈસા નથી.
આ જિંદગી નો નિયમ છે યાર! એટલે જ કહું છું સમય કાઢવો પડે. જો આજે આપણે પ્લેન નહી કરીએ તો જિંદગી એમ જ નીકળી જશે. બોલની ભોસદીના
નીકળ જાય છે. સાચી વાત છે, અછા! મયુર તને શું વધારે ગમે? ગેમ શોલો ટ્રેવલ કે ગ્રુપમાં મેં જોવા છું. કે આજકાલ લોકો એકલા પેરવાનું પસંદ કરે છે.
મને બંનેનું અલગ અલગ મહત્વ લાગે છે સોલો ટ્રીપ નું પોતાને શોધી શેખ અને ત્યારે તું પોતાનો બોસ હોય છે જ્યાં રોકવો હોય તો રોકી શકે જ્યાં હોય તો જઈ શકે ટલમાં આ દોસ્તની સાથે જમણાને પગલ પણ ધમાલ થાય છે એ યાદો આખી જિંદગી સાથે રહે છે હાલ મારા માટે મારા દોસ્ત સાથે જોયુંથી મસ્ત આવેત અચ્છા હમ હ એ ગ છે
ઠીક છે ભાઈ આપણા ઠીક છે ભાઈ